હા બેન તમને મારી અવાજ આવે છે.
હા હા આવે છે કેમ છે બેન.
હું મજામાં છું તમે કેમ છો.
બસ મજામાં.
કરતા તો આજે છે, ને આપણે પાણી બચાવવા વિશે કઈ વાતચીત કરવાના છે. તો હું તમને કંઈ એ વિશે જણાવું છું. પાણીની બચત કરવાની એ આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે પાણી વિના જીવન અશક્ય છે. આપણા રોજિંદા જીવનમાં નાની નાની નાની આદતો બદલીને આપણે મોટા પ્રમાણમાં પાણી બચાવી શકીએ છીએ પાણી બચાવવા માટેની જો હું તમને સરળ રીતો બતાવું ને તો જેમ કે આપણે ના નળ બંધ રાખવો. જેમ કે આપણે સવારે બ્રશ કરીએ ને તો ત્યારે સાબુ લગાવતી વખતે નળ બંધ કરી દેવાનું અને એની પછી આપણે મોડું ધોવા માટે એ પછી ચાલુ કરવાનું અને ટપકતા નળ નું જે સા સમાર કામ છે ને ઘરમાં લીકેજ થતા નળ અને પાઈપલાઈન તરત જ રિપેર કરાવ કરાવી જોઈએ કારણ કે તે ચાલુ રહે ને તો આપણું પાણી બગડે છે અને ડોલ નો ઉપયોગ આ વધારે પડતો કરવો જોઈએ કારણ કે વાહન ધોવા કે નાવા માટ તે પાણીના બદલે ડોલ અને આ ટબલર નો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો પુનઃ ઉપયોગ જેમ કે શાકભાજી કે ચોખા ધોયેલું પાણી છોડ છોડો આ પાવા પાવા માટે વાપરવું તે પાણીનો પુનઃ ઉપયોગ ભરોએ પ્રમાણથી જો વોશિંગ મશીન ન યોગ્ય ઉપયોગ ઉપયોગ કરવો હોય ને. કપડા ધોવાનું મશીન પૂરે પૂરું ભરાઈ જાય ને ત્યારે જ ચાલુ કરવાનું. કારણ કે આપણે થોડા થોડા કપડાં ધોઈએ બે ચાર કપડાં ધોઈએ અને મશીન ચાલુ કરવી. પાણી તો એને એટલું જ લેવાનું છે, જેટલું લેવું છે, જો ઓટોમેટિક મશીન ની જો હું વાત કરું ને તેમાં આપણે ચાર કપડાં બી નાખીએ ને તે એમાં એવું સેટિંગ હોય ને કે આપણું પૂરતું પાણી લઈ જ લઈ છે, તો તેમાં છે, ને આપણું પાણી ન નુકસાન થાય છે, એટલે આપણે એક દિવસ કપડા. અ બધા એકઠ્ઠા કરીને જે એમાં જેટલા નાખવાની લિમિટ બતાવેલી હોય ને. તે પ્રમાણે જ વોશિંગ મશીનમાં કપડાં ધોવું જોઈએ તો તેમાં શું છે કે પાણી ની બચત થાય છે અને. વરસાદી પાણી ન જો સંગ્રહ કરવો હોય ને તો ચો ચોમાસામાં વર. વરસાદના પાણીને ટાંકામાં કે. અ ટાંકામાં સગ્ર કરી રાખવું જોઈએ. અ યાદ રાખો મારું તો એજ કહેવાનું છે કે આપડે બધા યાદ રાખવું જોઈએ. કે પાણી ન એક એક ટીપુ કિંમતી છે જો આપ. આપણે આજે પાણી બચાવીશું તો જ આપણી આવનારની પેઢી સુરક્ષિત રહેશે. જળ એ જીવન છે એ સૂત્રને. સાર્થક કરવું હોય એ આપણા સોની ફરજ છે. જો તમે ઘરના કે સોસાયટી માટે ચોક્કસ પદ્ધતિ અ. રાખવા ને કે આપણે આવી રીતે જ કરવાનું છે એક પદ્ધતિ બનાવી લેવી જોઈએ કે આપણે. હ વોટર કેવી રીતે પાણી કેવી રીતે સંગ્રહ રાખવું છે કેવી રીતે તેની બચત કરવી છે. આપડણે બધાએ મળીને છે ને તેના વિશે વાત કરવી જોઈએ. અને એકબીજા સાથે સહયોગમાં રહેવું જોઈએ. અને આપણે ખેતીમાં પણ પાણી બચાવવાની રીતો છે ને ખુબ જ હોય છે જેમ કે ટપક સિંચાઈ હોય. તે બી ખુબ જ અગત્યનું હોય છે તેમાં શું છે કે પાણી ન બચત સારું થાય છે તમે. તમે કઈ કેહેવા માંગો છો પાણી વિશે.
હા હા તમે જે પાણી વિશે વાતો કરી ને એ ખુબ જ રસપ્રદ વાતો છે. કે પાણી ન કેવી રીતે બચાવ કરવો જોઈએ આપણે કેવી રીતે પાણીનો. ઉપયોગમાં આપણા જીવનનું જે આપણા જે જીવન છે ને એ બધા જ. પાણી પર જ આધારિત છે. કેમકે બસ આપણા જ જીવન નથી. પશુ પક્ષીઓ ન પણ જીવન પાણીમાં જ છે તમે જોઈ શકો. કે પાણી એ જીવનનોો આધાર છે પૃથ્વી. પર જીવન દરેક ન જેવો કે પ્રાણી હોય પશુ હોય. પક્ષી હોય વૃક્ષ હોય અને માનવ માટે પણ. પાણી તો અનિવાર્ય છે જ. પાણી વગર જીવન ન કલ્પના પણ કરી ના શકે. એવું છે તેથી કહી કહીએ કે જેમ તમે કીધું કે. જડ જ જીવન છે. એ એ સૂત્ર આપણે ક્યારેક ભૂલવું ના જોઈએ આજે વધતી જ. જ જતી વસ્તુ અધિક. ઔદ્યોગિક વિકાસ શહેરીકરણ અને પાણીના બગાડને કારણે. પાણીની અછત ગંભીર સમસ્યા બની ગઈ છે તેથી પાણી. ની બચત કરવી એ દરેક નાગરિકો ન જ જવાબદારી છે. અચ્છા. પાણીનું મહત્ત્વ એટલું છે કે આપણા જીવનમાં પાણી ખુબ જ. મહત્વનું હોય છે જેમ કે પીવા માટે પાણી, રસોઈ બનાવવા માટે. પાણીને સ્નાન કરવા માટે, પાણીને કપડા ધોવા માટે. પાણી ખેતી કરવા માટે, પાણી પશુપાલન, ઉદ્યોગ એવી જે. હવે તો વીજળી વીજળી ન ઉત્પાદન જે આપી છેને આપણે પાણીથી કરી શકીએ છીએ એવા છે તો પ્રાણી. પાણી વિના ખેતી શક્ય પાણી વિના ખેતી તો શક્ય જ છે જ નથી. અને ખેતી વિના જીવન મુશ્કેલ બની જાય છે.
તો પાણીનું એવું આપણેે બચત કરવો જોઈએ કે આપડા જીવનમાં ઉપયોગ થઈ જાય જેમકે તમે કીધું કે વરસાદના પાણી આપણે. આ સંગ્રહ કરીને અ અ કઈક એવી. જગ્યા આપણે વાપરવું જોઈએ જેમ કે આપણા જયારે વ્રિક્ષોમા પાણી પવાનુ હોય ત્યાં સંગ્રહ કરી લેવાનું. જયારે આપડે ખેતી કરવાનુ હોય ત્યારે સંગ્રહ કરી લેવાનું એ બધું જગ ગ્યા જે છે તે આપણે પાણી નુ જરૂરત એટલું જ આપણે બચાવીને ચાલીએને એવો જ મહત્વનું હોય. જો આપણે આજે પાણી બચાવ બચાવશુ બચાવશું નહી. તો ભવિષ્યમાં પીવાનું શુદ્ધ પાણી મળતું મુશ્કેલ બની જાય છે. પાણીનુ અછત કાર કારણે ખેતી પર અસર પડે છે ખાદ ઉત્પાદ અ પદાર્થ અછત ઉભી થઈ જાય સે લો કોનું જીવન મુશ્કેલ બની જાય છે તેથી આજ આજની જ. આજથી જ આપણે પાણી નું બચત નો પ્રયાસ કરવો. જરૂરી છે. તમે જોઈ શકો છો હા તો તમે કઈક હજુ. પાણી વિશે મને માહિતી આપશો કે આપ આપડે કઈ રીતે પાણીનો ઉપયોગ કરીને એને સંગ્રહ પણ કરી કરીને મૂકીએ તાકી આવનાર પેઢીમાં પણ એવું પાણી નું બચત કરીને આપણા જીવન નુ શક્ય બનાવી શકી છે.
કીધું તે બધું ખુબ જ સરસ કીધું છે. હું પણ આગળ કહેવા માંગુ છું પાણી વિશે પાણીની બચત કરવી એ આપણા ઉજ્જવળ ભવિ ષય માટે ખૂબ જ જરૂરી છે કારણ કે પાણી વિના જીવન અશક્ય છે. આપણા રોજિંદા જીવનમાં નાની મોટી આદતો બદલીને આપણે મોટા પ્રમાણમા પા ણી બચાવી શકીએ છીએ જેમ કે ઘરના બ્રશ કરતી વખતે હાથ ધોતી વખતે વાસણ સાફ કરતી વખતે નળ સતત ચાલુ ન રાખવુ જોઈએ. કપડા ધોવા અને ઘરની સફાઈ માટે જરૂર પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને લીકેજ ને ધ્યાન માં રાખવુ જોઈએ જેમ કે વોશિંગ મશીનની વિશે મે હમણા વાત કરી કે આપણે બે ચાર કપડા નાખીને નહીં ધોવુ જોઈએ તેજ પ્રમાણે આપણે જેમ હાથ થી બી કપડા ધોઈએને. તેમાં ડોલ પણ એક ડોલમાં થોડું થોડું પાણી કરીને આપણે અ અ કપડાં ધોવું જોઈએ. અને પાઈપલાઈનની તરત જ જો લીકેજ હોય ને નળ આ પાઈપલાઈનની તરત રીપેરિંગ કરાવવી જોઈએ શાકભાજી કે ફળો ધોયેલુ. પાણી ફેકી દેવાને બદલે તેને છોડ છોડવામાં નાખવાનું જોઈએ જેથી તેનો ફરી ફરીથી સારો ઉપયોગ થઈ શકે છે આ સિવાય વરસાદના પાણીનો સંગ્રહ કરવા મા કે રેન વોટર, હાર્વેસ્ટિંગ પદ્ધતિ અપનાવાની એ પણ આપણે બચાવવાનો ઉત્તમ ઉપાય છે જો આપણે આજે પાણીની કિંમત સ મજીએ ને તો તેને વિવેકપૂર્ણ ઉપયોગી કરીશું તો જ આવનારી પેઢી જળ સંકળથી બચાવી શકીશું તમે ઘરમાં પાણી બચાવો ખાસ. અ ખાસ એ મુદ્દા ઉપર ધ્યાન રાખવું જોઈએ ખેતી કે‌ બા બગીચાનામાં બી પાણી હિસાબ થી અ નાખવું જોઈએ એ બધી રીતે પાણી નો બચાવ ખુબ જ કરવો જોઈએ આપણે અને ઘેર ધોતી સમયે પણ, પાણી બહુ સારી રીતે સાચવીને યુઝ કરવું જોઈએ કે કેટલાક લોકો તો નળ તૂટેલા હોય ને તો તેને પણ એ લોકો ધ્યાન નહીં આપે. પરંતુ આપણે બી કોઈ દિવસે જો રસ્તા પર જતા હોયને તા કોઈનું નળ ચાલુ હોય તો આપડે બી બંધ કરી દેવું જોઈએ તે, સાચામાં સાચું માનવતા ન પ્રતિક છે. આપણેે બધા એ મળીને આ બધા એ પાણી નો બચાવ કરવો જ જોઈએ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, તમે કઈ બીજું કહેવા માંગો છો.
હા, હા તમે આ વાત તો એકદમ સર સ કીધું કે આપણે રાસ્તામાં જયારે જઈએ ને તો, હવે સરકાર જે છે, એ યોજનાઓમાં પાણી નો પણ યોજના એક છે, તમને ખબર જ હોય કે જગ્યા જગ્યાએ નળ લાગેલું છે. ત્યારે કોઈક એમ આવું ના કરે કે પાણી ખોલીને છોડી દે તો આપડે જયારે રસ્તા પર જઈએ તે પાણી નુ બચત કરવાનાર એ નળ ને આપડે બંધ કરવું જોઈએ જેમ કે આપણા પાણી નુ હજુ બચાવવા માટે ઉપજે સાધનો છે, એને તમને યુઝ કરવું જોઈએ ને પાણી વાપરવા માટે પણ એનો સહયોગ કરવો જોઈએ જરૂરી હોય, તેટલું જ પાણી આપણને વાપર પરવું જોઈએ નલ નળ ખોડા ન રાખવું જોઈએ. વધુ વરસાદની જે પાણી હોય એને સંગ્રહ કરવો જોઈએ જ્યાં આપણે ખેડૂતો માટે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલ પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ. લીક થતા નળ અને, પાઈપ નું તરત જ સર સરખામણી કરવું જોઈએ એ પાણીનો ફરીથી ઉપયોગ કરવા કરવો જેમ કે, કપડા ધોવા પછી, પાણી નો છો છોડવામાં વાપરવું જોઈએ વધુમાં વધુ વૃક્ષો પણ આપણેે વાવવું જોઈએ કે તમને ખબર જ હોય કે વૃક્ષોથી પણ આપણા જે એન્વાયરમેન્ટ છે, તેમાં બધુ સહયોગ આપે છે. કે આપણા વરસાદ વરસાદ માટે પણ આપણે સહયોગ આપે છે, વૃક્ષો તો તમે વૃક્ષો પણ વાવી શકો છો શું તમે વૃક્ષો વાવો છો.
હા, વાવીએ છે, ને અને મને તો ખુબ જ સારું લાગે છે, વૃક્ષ વાવવાનું અને તેમાં ડેલી હું પાણી પણ નાખું છું. શું અમારે જે વેસ્ટેજ પાણી હોય છે, ને આરો માંથી નીકળે છે ને તો તે હું. તેને વૃક્ષોમાં નાખવામાં એને ઉપયોગ લેવ છો તો આવી રીતે આપડે બધા છે, ને આ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે વૃક્ષોમાં આપણે આ. રો હોય ઘરમાં તો, તેમાં પણ પાણી વેસ્ટેજ નીકળે છે અને તે આપણે યુઝ કરી લેવું જોઈએ આપે જે પણ માહિતી આપી ને તેનાથી તો હું ખુબ જ ખુશ થઈ છું અને તેના માટે આપનો ખૂબ, ખુબ આભાર
તમને પણ ખુબ ખુબ આભાર કે તમે, પાણી વિશે મારા સાથે આટલું બધું વાતો કરી પાણી સંગ્ર કેવી રીતે કરવાનું જોઈએ એ પણ મને બતાવ્યું એ બધું હું, ધ્યાન